હલો
હલો
તમારો અવાજ કપાય છે કે શું?
હલો હા
હા શું કરો છું? હા મજામાં તમે જમી લીધું
હા બસ. જમીને પરવારીને બેઠા. એટલે આમ તમાર કોલ આવે તોમ વાત. કેસાભર ને શું જરૂર પડી એમ.
અરે ના એમજ ખાલી બેઠી હતીથી કંટાળો આવતો હતો તો મને એવું થયું કે ફોન જોવા કરતા લાવો ને જૂના મિત્રોને યાદ કરી લઈએ. તો મેં તમને કોલ કર્યો.
બરાબર સાચી વાત
અને હમણાંનો આ જોબ પરથી કેમાં કો ટાઈમ મળલતો નથી આપડે તો ખાલી વોટ્સએપમાં બર્ ડેનોો કે આનો મેસેજ કરી દીધો એ
કરી દઈએ સાચી વાત છે. પણ જોુઓ ને આ આજકાલ આપણેે એટલા આપણા કામમાં જ એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે આપણને આપણા એના આપણા સગાવાલા જો ટાઈમ મળે કે એના મિત્રો સાથે બધું બહુ ઓછું થઈ ગયું છે આ કામની ભગદોડ જ. જેટલી થઈ ગઈ છે એ રોજની.
હવે કોઈ માણસની સવારના સાત થી સાંજના સાત સુધી જોપ થઈ જાય ને તો માણસ પહેલાથી જ કંટાળેલું હોય તો પછી એની પાસે ટાઈમ જ નથી રતો રવાનો દિવસ તો ક્યાં જાય છે ને કઈ ખબર નથી પડતી હવે તો જે રીતે સમય જાય છે ને એવું લાગે છે, કે સમય ને ચાર પાંખો લાગી ગઈ છે.
લાગી ગઈ છે સાચી વાત.
ક્યાં આપડે નાના હતા ને રમ તાતા કૂદતા હતા ત્યારે આપણને કોઈ સમયની પડી જ ન‌હતી. ત્યારે આપને એવું લાગતું હતું કે સમય ધીમે ધીમે જાય છે.
બરાબર.
કે ક્યાં મોટા થઈ ગયા ફરી નાના થઈ જઈએ.
સાચી વાત છે પણ શું કરીએ હવે?
તમારી તબિયત થોડી નરમ લાગે છે.
હા ખબરને આ મને ખસીને એટલું બધું થઈ ગયું છે ને ચાલુમાં આવે છે.
સાચી વાત છે. તેની દવા લીધી?
હા લીધી છે પણ કેવું કે હમણાં થોડાક દિવસ પહેલા અમે ટુર પર ગયા તા ને તો બધું પાણીને એવું બદલાય પછી જાત જાતનું બધું ખાઈએ. એટલે આ બધું થઈ ગયું છે ને તો તાય વાર લાગશે પાછી.
ના ના એક કામ કરજો ને તમે ગરમ પાણી અને મીઠું નાખીને કોગળા કરજો અત્યારે જો કે વાયરલ જ છે.
હા. ના ના એ તો કરું જ છું. દવા પણ લાઈ અને ગરમ પાણી પણ પીવું છું. અને કોગડા પણ કરું જ છું પણ કેવું કે પાછું આપણે ખાવાનું ઓછું ના કરીએ.
હા.
કશું ઓછું ના કરે ને ડબ્બલ ખાઈએ એટલે પાછું મટતા વાર લાગે.
હા જો ને કાલે જ મારી તબિયત ન તમારો ફોન આવયો હતો પણ ત્યારે મે પાડ્યો નહી કારણ કે તબિયત જ એટલી નરમ હતી ને તો નવ વાગ્યાની સુઈ ગઈ હતી.
હમ્મ અને આગલે દિવસ મારે એવું થયું ને પાછું એ તો ખરું જ મને શરદી એટલી બધી થઈ ગયેલી ચાલુ બાત માંય આવું ખસી ને એવું આઈ જાય અને આ લગ્નની સિઝન ચાલેને એટલે આટલા આજુબાજુ એટલો બધો અવાજ હોય ને તેની વાત નહી. બોલો તો.
કઈ નઈ ખાલી ને ખાલી ધુમાડો આપડે અત્યારે નવરાત્રી ચાલે છે ને તો બધા લોભાન ધૂપ ને બધું નહી કરતા તો બસ
હા.
ધુમાડો ખાલી શ્વાસમાં ગયો હશે મને તો નહી ખબર કે મને આટલી ખરાબ એલર્જી હશે તો એ દિવસ ઉુદરસ ચાલુ ચાલુ થઈને રાત્રેતો જે તાવ ચડ્યો કે ના પૂછો વાત.
બરાબર.
અને એમાં પછી દવાખાને ગઈને દવા લીધું. તો ઇન્જેક્શન મૂકવું પડ્યું.
એજ મને જો મને આવું તો એના પહેલા મારા પપ્પાને આવું થયું આગલા દિવસ રાતે તો અમે ગયેલા હોસ્પિટલ તો કે વાયરલ ઇન્ફેક્શન જ છે બધાને ચાલે જ છે આવું એમ.
આજે તો ઘરે ઘરે છે વાયરલ ઇન્ફેક્શન અને આ તમે જુઓ તો ખરા કઈ ઋતુ ચાલે છે ઉનાળો ચાલે છે શિયાળો ચાલે ચોમાસું ચાલે છે કઈ ખબર જ નથી પડતી.
હમ્મ આ બધું જ છે ને આ બધું વાતાવરણના કારણે જ થાય છે કેમ કે જેવું વાતાવરણ બદલાય ને એટલે નવા નવા રોગો જ થાય. અને બીમારી એટલી આગળ વધે છે ને કેમકે કશું ઋતુનું ચક્ર પહેલાન જેવું રહ્યું જ નહી.
કઈ જ નઈ.
હમ્મ વરસાદ પડવાના ટાઈમે વરસાદ પડતો નથી અને ના પડવાન ટાઈમે વરસાદ પડે છે.
એ જ અને બે દિવસ પહેલા જોયું ને ઉત્ત આ બિહારન ઉત્તર પ્રદેશ બાજુ એસિડ વર્ષા થઈ હવે જુઓ ને કેમિકલ વાળી વરસ વરસાદ જે આપડે તો ખાલી ભણતાતા ત્યારે અ ભણવામાં સાંભળ્યું હશે પણ અત્યારે આપડે જોવા મળે છે ને કરાતો બાપરે.
હમ્મ સાચી વાત.
માણસ કંટાળી જાય સાચું અને અત્યારનું શરીર જે આપડુ ખોખરું થઈ ગયું છે આપડે પહેલાના જે લોકો છે એમ આપણું શરીર નહી એક તો.
સાચી વાત એજ પહેલાનો પણ ખોરાક કેવો હતો કે જેનાથી બિ ખોરાક એકદમ હલકો અને હળવો હતો કે જેનાથી બીમારીઓ ઓછી થાય અને અતારતો ખોરાક જેટલો ટેસ્ટ વધાર એટલી જ બીમારીઓ વધાર એવું મન તો લાગે.
હવે આપડે જો ને ઘરે હોય ને ત્યારે એક રોટલો ખાવો હોયને તો ય આપડને એવુ લાગે એક રોટલો એટલે બાપા કેટલો ભારે પણ આપડે એ જ પાછા બે ડીશ મંચુરિયન ખાતા વિચાર ના
હા ના કરીએ ના કરીએ હાચી વાત એજ.
પણ આપડને એક રોટલો ખાતા જોર આવે.
હમ્મ.
લાવું છે.
એજ.
શરીર આપડા જે કઈ આપડે કર્યું છે ને આપડને જ ભોગવવાનું થવું છે વાતાવરણ ન લઈને આપણે જ આટલું બધું પોલ્યુશન ફેલાયું છે તો પછી આપણને આવું તો થવાનું જ છે.
હમ્મ. પેલા ના કેવું આમ અ પેલા નો ખોરાક પણ એવો હતો ને કે એમની સ્વાસ્થ્ય એટલું જળવાઈ રહે અને એમની કેવું કે પેલું બોડી પણ ઓછી જેમ જેમ સાયકલો ફેરવી ફેરવી અને એમની બોડી પેટ અંદર રહે અતાર અતાર ત્યારે પેટને અંદર કરાવવા માટે સાયકલ ફેરવા જીમમાં જવું પડે.
એજ જે જે પ્રક્રિયા છે. તમે ચાલવાની કો કે પછી તમે માખણ વલોવાની કો કે પછી સાયકલ નીકો બધી એક્સરસાઇઝ આ જુના જમાના ને લઈને જીમમાં હોય છે બીજું કઈ નવી નથી એજ વસ્તુ જો આપડે અત્યારે ઘરમાં કરવા મંડીએને તો આપડુ જીમ જેવું જ શરીર છે
હમ
પણ હવે કરવું શું
એ જ કઈ નઈ આપડે નિયમિત બધું કરવું જોઈએ
પણ હવે પહેલેથી જો આદત પાડી હોત તો સારું હોત હવે આદત પાડી નથી ને સાલું કઠનાઈ એ છે
હ અતાર જોવોન તમ પેલા અત અ પેલ્લા લોકો કેટલા તાપમાંય કામ કરે અને અત્યારે એસીમાં રહી રહીને એ લોકો થોડોક પણ ગરમી વેઠાય નય. એટલે જેટલી સુવિધાઓને એટલી જ દુવિધાઓ ઊભી થાય. એવું કેવાય.
પેલાના જમાનામાં લોકો તાપમાં કામ કરીને સનસ્ક્રીન વગર પણ ગોરા લાગતા હતા અત્યારે આપરે એસીમાં જ બેસી સનસ્ક્રીન પણ વાપરની તોય પેલાના જેવા લોકો જેવી સ્કીિન તો થતી નય.
નય થતી સાચી વાત, એજ.
શું કરવાનું આપણને એવું થાય કે. હવે કરવું છે. કરીશું પણ જયારે કરવાનું આવે ને ત્યારે આજ અને કાલથી કરીએ ચાલો.
બરાબર સાચી વાત.
અને જોવોને પહેલા તો કેટલી અ કશી સુવિધા નથી તો પણ લોકો એવું કે ના એમના નક્કી કરેલા ટાઈમ પર કામ પૂરું કરવાનું જ અને અતારતો આટલી બધી સુવિધાઓ છે એમની આજુબાજુ બધું અ સરળતાથી મળી રહે છે પણ લોકો એટલા આળસું થઈ ગયા છે ને કે જે કામ બે કલાક નું હોય ને એ કામ કરતા એ લોકો બે દિવસ લગાડી દે.
ગમે તેટલું કરી લઈએ પણ પહેલાના જેવું શરીર આપણને મળવું ની પોસિબલ જ નઈ. ગમ્મે એટલો ટ્રાય કરીલો ગમ્મે એટલી દવા લઈ લો એ વસ્તુ જોડે આપણે પહોંચી નય શકવાનાં હા પહોંચી ક્યારે શકીએ કે આપણે ગામડામાં જેમ એવુંજ જીવન ચાલુ કર દે શેરમાં તો આપણને આળસ જ આવાની છે.
તા સાચી વાત છે, પણ શું કરીએ હવે જેટલું જેટલું અ નવી નવી અને આ બધું થવાનું કારણ મનતો મેનતો એવું જ લાગે કે આ બધું વધારે પડતું ટેકનોલોજીનાં કારણે જ થાય છે બધું.
હવે ટેકનોલોજીના જે ખાવામાં કેમિકલ્સો અત્યારે ભળે છે ને એવું લાગે કે શરીરમાં બધે અત્યારે કેન્સર જેવી બીમારી જે મોટીમાં મોટી બીમારી છે કોમન થઈ ગઈ છે. તો આપણને બીક લાગે. ક્યાંક આપરે એનો શિકારના બની જઈએ.
સાચીયા અને એ વાત તો ઠીક પણ આ ટેકનોલોજીના કારણે ઘરકામની વસ્તુઓના નવા નવા એટલી બધા સાધનો વધી ગયા છે વોશિંગમશીન પહેલા તો લોકો જાતે કરતા હતા તો એટલી બધી એક્સસાઇઝ જેવું કામ થતુંતું.
કય નથી. હવે તો કામવાળા જોડે કામ કરાય લેવાનું મશીન જોડે કામ કરાય લેવાનું હાડકા ને કાંઈ થવું ના હાડકા ને સાચ બેસી રહેવાનું.
અને લોટ બાંધતા હતા પેલા તો કેટલું બધું હાથનીને એની એક્સસાાઈઝ થાય અત્યારે તો લોટ બાંધવાની મશીન.
એજ તો હવે તો ઘણી બધી વસ્તુ એટલી ઈઝી થઈ ગઈ છેને તોયે ચાલો આપરે પ્રશ્ન મારેતો બઉુ કામ હું તો ઘરમાં થાકી છું પણ તમે કરો છો તમે તો પોણા પાકનું તો મશીન જોડે કરાવડાવો છો ને માણસ જોડે.
સાચી વાત છે. ચલો પણ શું કરીએ હવે એને તો કેવાય કે કળિયુગ છે આજનો જમાનો.
અરે કળિયુગ તો હવે દેખાય છે જે રીતે વિશ્વયુદ્ધ ચાલે છે જે રીતે ભાવો વધી રહ્યા છે મોંઘવારી વધી રહી છે. તારો પ્રશ્ન તે થયો છે કે આપ- આપણે આમાં જીવવું તો જીવવું કેવી રીતે.
કેવી રીતના સાચી વાત.
કઈની તમે તમારી તબિયત સાચવો દવા
હા હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ હા હા ચોક્કસ ચોક્કસ.